હલો.
હલો.
શું કરી રહ્યા છો ભાઈ?
કઈ નહી હાલમાં શું છે અમારો જે દંડો ચાલી રહ્યો છે ત્યાંંડે હતો ને જસ્ટ ઘરે આવ્યો છું. તમે શું કરી રહ્યા છો?
કઈ ની બેસી રહેલા છે હમણાં તો. તમે શું કરી રેલા છો?
કય ની આ ધંધેથી આવ્યો હવે શું છે આજે તો રવિવાર છે એટલે અમારો અડધો દિવસ હતો દુકાન પર તે દુકાન પર હતો અને માલસામાન આપ્યો બધા જે અમારે જે હાર્ડવેર ની દુકાન ચાલે છે ત્યાં માલસામાન વેચ્યો અને ઘર આવ્યો છું તમારે કેવો ધંધો કેવો ચાલી રહ્યો છે હાલમાં.
ઠંડો ખુબ જ સારી રીતના ચાલુ રહ્યો છે હમણાં તો અમારું.
હા તમારી વાત સાચી છે અને હાલમાં જે હમણાં આધુનિક યુગ આવી ગયો છે તો તેમાં જે ડિજિટલ પેમેન્ટ આવ્યું છે તેના વિશે મારે તમારી સાથે થોડી ઘણી વાતો કરી હતી એના માટે મેં કોલ કર્યો હતો. તો તમારે ત્યાં શું છે તમે ડીજી પેમેન્ટ નો ઉપયોગ કરો છો?
ભાઈ ડિજિટલ પેમેન્ટ આજકાલમાં તો ખૂબ જ એવી આધુનિક વસ્તુ બની ગઈ છે કારણ કે ડિજિટલ પેમેન્ટ આજના આધુનિક યુગમાં જો આપણે ઉપયોગ ન કરીશું ને તો આપણે ખૂબ જ પસાડી પડી જશું એવું મને લાગે છે કારણ કે આજના આધુનિક યુગમાં છે ને ડિજિટલ પેમેન્ટ હરેક લોકો ઉપયોગ કરી જ રહ્યા છે. જેથી કરીને હું પણ ઉપયોગ કરતો થયો પહેલા મને એવું લાગતું હતું કે ડિજિટલ પેમેન્ટ મારા ધંધામાં મને કંઈ પણ ઉપયોગકારી થશે નહીં અને આ બધું બધું વેસ્ત વસ્તુ છે એવું મને લાગતું હતું પરંતુ પછી મને ખબર પડી કે જો ડિજિટલ પેમેન્ટ મે હમણાંથી યુઝ ન કરીશ તો આગળ જતા અમે ખુબ જ પછાડી પડવાનો છે. જેથી કરીને અ ડિજિટલ પેમેન્ટ હમણાંથી જ યુઝ કરતો થયો છું.
હા તમારી વાત સાચી છે. અને મને પણ એવું જ લાગ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ આજે આપડો દેેશ શું છે કે આાઝાદ થયો અને હાલમાં તો આધુનિક યુગ તરફ જઈ રહ્યો છે એટલે આપડે તો ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરવો જ જોઈએ અને નહી કરશું તો અમે પણ આપણ જે ઢંડો છે પાછળ પળી જસે. અને બનાવટ તેવા પણ બન્યા છે કે અમુક દુકાનો શું છે ડીજીટલ પેમેન્ટ નો ઉપયોગ કરવાને તાળતા હતા તો એમની સાથે શું થયું કે એમને જ્યાં ત્યાં ગ્રાહકો આવતા હતા ગ્રાહકો તે આવવાના બંધ થઈ ગયા કારણ કે જે ગ્રાહકો ઓનલાન ઓનલાન પેમેન્ટ તરફ આકાસયા હતા પરંતુ એમ ઓનલાઈન પેમેન્ટ કરી જેવી તેવી વેવસ્તા કરવામાં ન આવી હતી. એટલે શું છે કે ત્યાં ડિજિટલ પેમેન્ટ ના કારણે આ પેલું એ લોકો ટ્રાન્સફર પૈસા નહી કરી શક્યા એટલે સામાન નહી લેય હતુ તમાત્ય એવો કોઈ બનાવ બન્યો હતો કે તમારા આજુબાજુમાં
અમારે તો આજુબાજુમાં નહીં પરંતુ મારી જે દુકાન છે ત્યાં પણ એવો બનાવ બન્યો હતો જયારે હું ડિજિટલ પેમેન્ટ ઉપયોગ ન કરતો હતો ને તો ત્યારે કેટલાક ગ્રાહકો આવતા હતા કે ભાઈ અમારી પર ઓનલાઈન જ પૈસા છે તો મેં કહેતો હતો ઓનલાઈન તો અમે ન ઉપયોગ કરીએ અને એવું કરીને કેટલાક ગ્રાહક કો અમે ગુમાવ્યા પરંતુ હવે મેં જાણી ગ કે જો અમે ઓનલાઈન પેમેન્ટ ન ઉપયોગ કરીશ તો અ ખૂબ જ પસાડી પડી જઈશ તેથી કરીને હું ઓનલાઈન પેમેન્ટ હમના ઉપયોગ કરતો થયો છું અને હું મારા ઘરના બધા જ ઘરવાસીઓને પણ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા શીખવ્યું છે. કારણ કે આના આધુનિક યુગમાં ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ જ વધારે અને ઉપયોગી વસ્તુ શે જેથી કરીને ઓનલાઈન પેમેન્ટ મે ઉપયોગ કરતો થયો છું અને મારા દાદાજીને પણ હું ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા શીખવ્યું છે કારણ કે તેઓ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરશે ને તો ઘરે બેસીને બધું. વસ્તુઓ મંગાવી શકશે બધી વસ્તુઓ જોઈ શકશે અને અને ઘરેથી જ બધી વસ્તુઓ કરી શકશે જેમ કે મા મારા દાદાજી એટલે ખૂબ જ મહેનતું માણસ અને જો મારા દાદાજીને છે ને ગમે ત્યારે પૈસા ભરવા જવાનું પૈસા ઉપાડવા જવાનું અને. કેટલી એવી બિલ પેમેન્ટ કરવાનું આ બધી વસ્તુઓ કામ હમણાં દાદાજી જ કરતા હતા તો તેઓના એક તો પગમાં પણ દુખે છે અને ત્યાં સુધી જવા આવવાનું પણ હોય છે તો જેથી કરીને હું પણ ધ્યાન રાખીને તેઓને છે ને ઓનલાઈન પેમેન્ટ ચલાવતા શીખવી દીધું હવે. ને જે બિલ પેમેન્ટ કરવાના હોય જેમકે લાઈટ બિલ અને રિચાર્જ કરવાનું હોય આ બધી વસ્તુ અમારા દાદાજી પહેલા છે ને ખેરગામ જતા હતા અમારા ગામ પરંતુ હવે છે ને તેઓ એ ઘરે બેસીને જ બધી વસ્તુઓ કરી દેતા હોય છે બધું બિલ. પેમેન્ટ અને જે કઈ પણ વસ્તુ જેમ કે કંઈ પણ ખાવાની વસ્તુ એ બધું મંગાવવા સારું હવે તેઓ ઓર્ડર કરી દેશે પોતાના જ એપમાંથી જેથી કરીને શું થાય છે કે ઘરે બેસીનેને તેઓને એક તો બધી ખાવાની વસ્તુઓ બિલ પેમેન્ટ આ બધું થઈ જતી હોય છે ઉપરથી તેઓના. પગમાં પણ દુખાવો થતો નથી અને બીજી વાત કે તેઓનો સમય પણ બચી જાય છે અને તે સમય તે બીજી કોઈ વાતમાં પણ બીજું કોઈ કામમાં પણ લગાવી શકે છે.
હા તમારી વાત સ જ છે અને તમે જેમ દાદાજી ની વાત કરી તેના પછી મને પણ યાદ આવ્યું કે પેલા શું છે જે મારા દાદાજી એટ સરકારી નોકરી કરતા હતા ત્યારે એ લોકોને પગાર આવતો હતો પરંતુ જયારે એ લોકો રિટાયર થયા ત્યારે પેન્શન જે અઉન્ટમાં આવતું હતું તેને કા માટે ખુબ જ અમારે. સામ પડતો હતો જેમ કે લાઈન માં ઉભી રાવાનો ત્યાં જઈને એક તો દાદાજી એ લાઈનમાં ઉભીવા એક ઉંમર થઈ ગઈ છે અને એમને લાઈનમાં ઉભી રહેવા પડતું હતું તે અમને ગમતું નહ હતું એટલે અમે અમ તો માંગણી કરીએી કે કઈ નવું લાવો તો અમને પેમેન્ટ એટલે કે જે પૈસા પડવાના સરળ બને પછી. પમેન્ટ મને ખુબ જ ગમ્યો અમે એમનું જે ડિજિટલ પેમેન્ટ ફોન દ્વારા ચાલુ કર્યું અને ફોનમાંથી ઝોમેટો ઉપાડવાનું પણ એમને પણ શીખી દીધું એટલે અમારા જે દાદા દાદીઓ છે એમને પણ હોટ આવડે છે કે ફ ફોનમાંથી કેવી રીતના પૈસા ઉપાડી શકો છો કે એક ખાતા માંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો એટલે શું છે જે. ઘરનું રાશન હોય છે એમ તો મોટે ભાગે બધા ઘરમાં જે મમ્મી હોય છે તેજ રાશન લેવા જાય છે પરંતુ અમારે ત્યાં શું છે મમ્મી એ જોબ કરવાની હોય છે એટલે મારા દાદાજી કા દાડી જ લેવા જાય છે સામાન તો એ લોકોને ડિટલ પેમેન્ટ શીખવી મૂક્યું છે એટલે એ લોકો પાસે પૈસા ચોરાઈ જવાનો કે પછ. કોઈ લૂટી લઈ જેમ કે દાદા દાદીને તો કોઈ પણ આશનીથી લૂટી શકે છે એટલે કે એ લોકોની જે ફિટનેસ હોતી નથી એટલે લૂટી શકે છે એટલે કોઈ લૂટી શકતું નથી ડિજિટલ પેમેન્ટને કારણે અને ડિજિટલ પેમેન્ટમાં શું છે કે ફોનમાં પણ હવે તો લોક આવી ગયું છે જો અમે ચાર આંકડાિજિટ નંબર નહીં માર. ત્યાં સુ તમારા ફોન થી પૈસા બીજાના ખાતામાં ટ્રાન્સફર નહી થાય અથવા તો તમે પોતાના પણ ઉપાડી નહી શકો એટલે મને સારું લાગ્યું અને ફાટી પણ નહી જાય કેમ જેમ કે વરસાદમાં જો કોઈ દાદાજી નીકળ્યા હોય કશે અને વરસાદ પડતો હોય અને જે પૈસા પલળી ગયા હોય તો તેના કારણે જો. થવાનું હોય તે પણ મટી જાય છે કારણ કે આપડો ફોનરે પાણીમાં પડ્યો અને બગડી ગયો તો પણ આપડણે આસાનીથી બીજા ફોનમાં એનું અકાઉન્ટ ખોલી શકીએ છીએ પરંતુ જે પાસવર્ડ હોય છે તે આપણે ચાર ડિજિટ કે છ ડિજટ અઠવાડું કો પેર્ન રાખીએ તો પેટન તે યાદ રાખવાની હોય છે બસ એટલું જ કામ. હોય છે એટલે મને ડિજટલ પેમેન્ટ ખુબ જ ગમ્યું અને બધા અમારા ઘરનું રાશન પણ હવે દાદાજી જ લાવે છે એટલે ખુબ જ સારું લાગ્યું છે તમારા બાજુ શું છે ડિજિટલ પેમેન્ટ જેટલા ફાયદા તો છે એ તો મને ખબર છે પરંતુ તમને શું લાગે એના કોઈ ગેરફાયદા પણ હશે ને જો ગેરફાયદા તમને. કોઈ જાણવા મળ્યા છે એ કઈ જેમ કે હેકિંગ થઈ જવું એ બધા એને ગેરફાયદા કેહેવાય છે કે ફાયદા જ કેહેવાય છે શું કેવું તમારે એ બાબત ઉપર.
હા ભાઈ આ હેકિંગ થી જવું ને એ બધી વસ્તુ જેમ કે થઈ શકતી નથી પરંતુ જો આપણે જે તે વિશે જાણકાર ન હશે ને તો આપણે તે બધી મુસીબત માં ફસાઈ શકીશું જેમકે જયારે પણ હેકિંગ કરવાનું એવી વાત આવે તો ત્યારે શું જયારે હેકર લોકો એ. થી જે ઓટીપી હોય એવી બધી વસ્તુઓ માંગવી પડે છે જો આપણે જાણકાર હશું તો આપણે એવી બધી વસ્તુ ન આપીશું પરંતુ જે જાણકાર ન હશે જેઓને જાણકારીનો અભાવ હશે તો તે લોકો છે ને તે બધી જાણકારી તેઓને આપી દેશે અને તેઓ પોતાના પૈસા. ગુમાવીકે તો પહેલા તો આપણે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા પહેલા છે ને આપણે તે વિશેે જાણવું જોઈએ કે ભાઈ કેવી રીતના તેને સારી રીતના ઉપયોગ કરી શકીએ અને કેવી રીતના તેનો આપણે દુરપયોગ ન કરી શકીએ અને કેવી રીતના આપણેે આ બધા વસ્તુઓથી બચી શકીએ તો પહેલા તો આપણે આ બધી વતુ. તો જાણવાની અને પછી આપણે તેનો સારી રીતનો ઉપયોગ કરવાનો અને તમે કીધું તેવું એના એક દુરુપયોગ પણ એ પણ છે કે જારે છે ને અમે અમા બધા લોકો સાથે ફરવા ગયા હતા રટનગઢ સાઈડ જેમ કે ત્યાં ડુંગરાઓ અને એવું બધું હોય છે તો. ત્યાં શું હોય છે કે ત્યાં નેટવર્ક ન ઇસ્યુ ખૂબ જ વધારે હોય છે અને ડુંગરાઓમાં તમને ખબર છે કે ત્યાં નેટવર્ક આવતું નથી અને ત્યાંના લોકો પણ ગામડાના લોકો હોય છે તો ગામડાઓમાં એક તો પહેલાથી જ વિકસિત ખૂબ જ ઓછું હોય છે અને જેથી કરીને. આપણને આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે કે ભાઈ ત્યાંના ગામડાના લોકો ડિજિટલ પેમેન્ટ ન ઉપયોગ કરતા હશે કે નહી કરતા હશે કારણ કે કેટલીક વાર એવું થાય છે કે ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ એ લોકો કરતા નથી તો આપણે જો ડિજિટલ પેમેન્ટ લઈ ગયા હોય તો ડિજિટલ પેમેન્ટ. નો ઉપયોગ આપણે કેમ કરીએ ત્યાં તો જેથી કરીને આપણે ડિજટલ પેમેન્ટ નો ઉપયોગ કરવા માટે ત્યાં આપને નેટવર્ક પણ ના હશે અને તેઓ ઉપયોગ પણ ન કરતા હશે તો આપણને ખુબ જ એવી પરેશાનીઓનો સામનો કરવો પડશે.
હા તમારી વાત સાચી છે અને મારી સાથે પણ આ બનાવ બન્યો હતો કે અમે પણ ફરવા ગયા હતા ત્યારે અમારે પણ આ પ્રોબ્લેમ આવ્યો હતો પણ અમે જેમ એનો સોલ્યુશન લાવેલા એ અમે પણ સોલ્યુશન લાવ્યા હતા થોડી ઘણી તકલીફ પડી હતી પરંતુ અમે એમાં અમને ઘણું બધું જાણવા પણ મળ્યું કે આપણે. કેશ પણ રાખવી જરૂર છે અને અકાઉન્ટમાં પણ જરૂર છે પરંતુ આ ડિજિટલ પેમેન્ટ એક બીજો મોટો ફાયદો એ શું છે કે આપણે ડિજિટલ પેમેન્ટના મદથી આપણે કોઈ કંપનીના શેર ડડીવેન્ચર અથવા મ્યુચ્યુઅલ ફંડ એવા ઘણા બધા રસ્તાઓ આપણને એ લોકો સજેસ્ટ કરે છે જેમાં આપણે. કેટલાક રોકાણ રીસ હોય છે જેમ કે આપણેે આપણે એસબીઆઈમાં રોકાણ કરવાના હોય તો એમાં રીસરેલલો છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આપણેે મ્યુચ્યુઅલ ફંડમાં રોણ કરીએ તો તે લોકો શું હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ ના જે અધિકારીઓ છે તે લોકોને યોગ્ય લાગે તેમાં એ લોકો રોકાણ કરે છે એમાં આપણે અ વ્યાજ ઓછું મળે છે એટલે કે જે પૈસા હોય છે તે ઓછા મળે છે પરંતુ એ લાંબા સમય સુધી ચાલે છે અને સેફ છે એમાં આપણે પૈસા કપાઈ જવાના કે પછી ચોરાઈ જવાના ભયલો નથી એટલે મને ડિજિટલ પેમેન્ટ એ રીતે જોવા જઈએ તો પણ સારું લાગે છે એમ શું હોય છે કે આપણે રોકાણ કરવા માટે બેંકના ધક્કા ખાવા પડે લાઈનમાં ઉભી રવું પડે અને પૈસા ઉપાડવા પણ ઘણી બધી મુસીબતોનોો સામનો કરવો પડે જેમ કે પેલા ઉપર ચિઠ્ઠી માં બધું લખવા પડે નામ સરનામું અને કેટલીક તો લાંબી લાઈન હોય તેમાં શનિ રવિ તો જોઈએ તો બધા મો રજા હોય તો તેમાં કેટલી લાઈન લાંબી લાગ હોય ત્યાં ઉભી રહેવું પડે અને આપણા જ પૈસા ઉપડવા માટે આપણે જ એટલી મહેનત કરવી પડે એના કરતા સરકાર શ્રી આ જે ડિજિટલ પેમેન્ટ કાઢ્યું છે તે મને ગમ્યું છે એ એનો ફાયદો એ પણ છે કે અહીંથી આપણે દરેકે કોઈ વિદેશ ગયો હોય તો એમની સાથે વાત કરું હોય તો એમને પણ આપણે આ એટલે મને જણાવ્યું હોય તો જેટલા પૈસા હોય એટલા આપણે ડિજિટલ પેમેન્ટ મની મદથી એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકીએ છીએ એટલે મને ડિજિટલ પેમેન્ટ ખૂબ જ ગમે છે તમે કોઈ વાર એવું કર્યું છે કે તમારા કોઈ દેશ ઘરબાજનો કોઈ આપણા દેશની બહાર ગયો હોય અને તમે એમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હોય એવો કોઈ બનાવ બન્યો હતો તમારી સાથે?
હા ભાઈ અમારો બનાવ એવો કેટલીક વાર બન્યો છે કે અમે બહાર દેશના લોકોની સાથે પણ એવો ટ્રાન્સફર કરીયા છીએ અને ખુબ જ સારી રીતના ટ્રાન્સફોર પણ થઈ જતા હોય છે જેથી ડીજિટલ પેમેન્ટ એ મને ખુબ જ વધારે ગમ્યું છે અને ખુબ જ વધારે આકર્ષિત કર્યા છે અમારા ગામના બધા જ લોકોને પણ હું ડિજિટલ પેમેન્ટ વિશે સલાહ આપું છું કે વાપરું અને ડિજિટલ પેમેન્ટ જો આપણે યુઝ કરીશું તો આપણી બચટ પણ ખુબ જ વધારે થશે અને આપના આપણા પૈસા ક્યારે પણ ચોરી થવાના અને ક્યારે પણ ખોવાઈ જવાના આ બધા ભય ન રહેશે અને બચટ એટલા માટે કારણ કે આપણા જેટલા પણ ખર્ચા હોય તે બધું હિસ્ત્રી આપણને મળી જાય છે કે આપણે ક્યાં ખર્ચા થતા હોય તો તે આપણે ઓછા કરી શકીએ છીએ જેથી કરીને ડિજિટલ પેમેન્ટ ખુબ જ સારી વસ્તુ છે. મને તમારી સાથે આ ડિજિટલ ની વાતચીત કરીને ખુબ જ વધારે આનંદ થયો આશા કરું કે તમને પણ વધારે આનંદ થયો હશે.
હા મને પણ આનંદ થયો છે ચાલો કોઈ વાર મળીશું ત્યારે આપણે ધંધાની બાબત ને વધારે વાતચીત કરશું અને ડિજટલ પેમેન્ટ વિશે થોડી ઘણી વાતચીત કરશું ચાલો મળીએ.
હા ચાલો મળીએે ભાઈ.